બસ ફાઇન મજામાં. તમે કેમ છો?
બસ બસ મજામાં. આજે આપડે છે ને અ ચોકલેટ વિશે વાત કરીએ. મીઠી મીઠી વાતો.
મીઠી વાતો. મીઠા મીઠા સપ
બરાબર છે. હા હા શું માનવું છે તમારું ચોકલેટ વિશે?
અરે ભાઈ તમે ચોકલેટની તો તમે વાત જ ના કરો લોકો જ્યાં જ હોય ત્યાં એટલે પેલા કેવું કે આપડે અ કોઈ વડીલોને એમ તેમ પગે લાગતા કે કઈ કોઈ પણ નાનકડું રક્ષાબંધન હોય કે દિવાળી હોય, કે આપણે એક નનકડું કવર આપતા બધાને હવે તો ચોક લેટના જેવા ડેકોરેટિવ કવર છે, કે દિવાળીમાં તો તમે જુઓ ને તો મીઠાઈ વાળાઓની દુકાને મીઠાઈ કરતા ચોકલેટ ના ગિફ્ટ દેખાય છે.
હા બરાબર વાત સાચી છે.
મને એવું લાગે છે કે જે અત્યારે જે ચોકલેટ નો ટ્રેન્ડ નીકળ્યો છે ને, એ એ જે તમે જે હોમમેડ બધા બનાવતા હોય છે એ થોડીક મને કડવી લાગે છે ખબર નહી કેમ પણ છતાંય લોકો તો બહુ પ્રેમથી ખાય છે પણ હા
હા મને લાગે છે એનું એક કારણ એ પણ છે કે ડાર્ક ચોકલેટનું ચલણ વધ્યું છે એટલે ગળપણ ના ઘણા જે સાકર માટેના લોકો જરાક વધરે સજાગ થઈ ગયા છે કે વધારે પડતી સાકર શરીર માટે નહીં અને એવું પણ માને છે મીન્સ બીજા લોકો વિદેશમાં તો એવું માને છે કે વધારે ગળિયું ખાવાથી શુગર રસ આવે શરીરમાં અને એ સારું નહી એમ કે સાંજના ટાઈમે પણ છોકરાઓને બાળકોને કે વધારે અ ગળિયું નહી ખવડાવવાનું એ કે કે લોકો એ ઈ શરીર માટે સારું નહી. એટલે એવું માનવામાં આવે છે એવું મારું માનવું છે એટલે એને લીધે કદાચ ડાર્ક ચોકલેટ એટલે થોડી જે સ્વાદમાંસ છેજ કડવાસ લાગે. ઈ એનું ચલન વધી ગયું છે હું હું માનું છું.
હા સાચી વાત હશે તમારી પણ મને એમ લાગે છે કે ફોરેનમાં જે ચોકલેટનું ચલણ જે ઘટતું જાય છે એને કારણે તની આબોહવા પણ હોઈ શકે કારણ કે ત્યાં લોકોને પરસેવા થ્રુ જે શરીર નો કચરો હોય એ ના નીકળે અને ઠંડુ વાતાવરણ હોય એટલે અ કદાચ ડાયજેશન સિસ્ટમ કેવા કોઈમાં પણ વધુ પડતી ઠંડી રહે. તી હોય. એને કારણે કે સ્કીિન ઇસ્યુસ થતા હોય કારણ કે પસે પેલા છિદ્રો ના ખુલે. શરીર માંથી ને પડસે. થાય એટલે કદાચ પણ અહીના વાતાવરણમાં તો હું તમને કહું ને કે જો આપણે શુગર ઓછું કરી દઈએ ને તો આપડે જરાક ખાડકા નબળા પડી જાય છે. થાક લાગવા માંડે છે. હવે હું તમને પરમ દિવસ ની જ વાત હું સ્કૂલ જતી ત તો મને સવારે ખબર ન રા તે આવવામાં અમને લોકોને બહાર ગયા હતા તો બાર સાડા બાર જેવું આવતા થઈ ગયું. ને પછી સવારે એટલી બધો થાક જેવો લાગતો હતો ને કે ઊંઘ આવતી હતી પછી મેં શું કર્યું ઘરમાં શ્રીખંડ નો ડબ્બો હતો. એટલે એક ચમચ પછી શ્રીખંડ ખાઈ ને પછી ગઈ તો એટલે એમ તરત જ એમ થોડુંક એનર્જેટિક ફીલ થાય. એટલે અહીના વાતાવરણમાં કદાચ એટલી બધી ગળપણ તમે છોડી દો ઈ શરીર માટે હાનિકારક છે. એટલે હું તો ભાઈ જો ઘરમાં ફાઈવ સ્ટાર અને કેડબરી અમારે શું સ્કૂલમાં છોકરાઓની બર્થ ડે હોય ને એટલે અ અમને આપતા જ હોય એ લોકો. એટલે સ્કૂલમાં પણ કોઈ વાર એમ થઈ જાય કે ભાઈ નાસ્તો ખાઈ લીધો છે અને ભૂખ લાગી છે કે છે તો એકાદી ચોકલેટ ખાઈ લઈએ કોક વાર. પણ મને એ ડાર્ક ચોકલેટ નથી ભાવતી વેરી ફ્રેન્ડલી કે હું ફોરેનથી આવતા કોને પણ હ એમ જ કહું કે ભ તમે ચોકલેટ ઓછી લાવજો હા સાદી આવી ઘણી ચોકલેટ હોય ને તો લાવજો.
બરાબર છે. હા હા એક બીજું કારણ મને એ પણ લાગે છે કે ત ત્યાં આગળ છે ને આપણે જ્યાં આપણે ભારતમાં જેટલી મીઠાઈ ની વેરાઈટી છે એટલે અલગ અલગ જાતની માવાની કો કે ચણા ના લોટની, ઘઉંના લોટની જેટલી બધી મિત મીઠાઈની વેરાયટી છે. એટલે આપણા શરીર માં મીન્સ ગોળનું કે ગ ગળપણ નું પ્રમાણ આપણને ખાવાની જે ટેવ છે એની સરખામણીમાં ત્યાં જોઈએ વિદેશમાં તો ત્યાં આગળ બેજ વસ્તુ વધારે અ લોકો પ્રચલિત હશે. એવું મારું માનવું છે એક તો આઈસક્રીમ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ. આજ ત્રણ વસ્તુઓ એ લોકો ગળપણના સ્વરૂપે ખાતા હોય છે. એવું હું માનું છું. એટલે એને કારણે અ ત્યાંના અ છોકરાઓમાં એટલે મીન્સ આઈસક્રીમ ને કેક બર્થ ડે હોય તો કેક તો ત્યાંના બાળકોને કેક વધારે ભાવે. ચોકલેટ અ અ અ એટલે પેરેન્ટ્સ ઓછું પ્રિફર કરે છોકરાઓને આપવાનું. આપે પણ બહુ વધારે પડતું નહી આપડી જેમ જેમ છોકરાઓ અહિયાં ભારતમાં આપણે જોઈએ છે કે ચોકલેટ જેમ બધે મળી રહે અને ઈઝીલી ખાતા હોય એવું ત્યાં મારું મારો એવું અનુભવ છે કે ત્યાં એટલી વિદેશમાં અ ચોકલેટોનું ચલાણ એટલું હા ગિફ્ટ આપવામાં ખરું. કે ક્રિસમસ હોય કે ક્યાં કોઈને ઘરે જતા હોઈએ. હાઉસ વોર્મિંગમાં કેવી રીતે તો ચોકલેટ બધા ગિફ્ટ તરીકે લઈ જાય ખરા આપવા લેવા માટે પણ બાળકોમાં એ ઓછી પ્રચલ છે.
અચ્છા હા કારણ કે કદાચ એવું હશે કે એ લોકો કઈક એવી પ્રકારનું શુગર જય્યારે આપડે ત્યાં તો શું થાય. હવે ધારો કે મજ તો મારે ઘરે શિયાળો આવશે. એટલે થોડા દિવસ થશે ને એટલે મમ્મી શીરો બનાવ શીરો બનાવ પછી દિવાળી આવે ને એટલે અમુક વસ્તુ ઘરની જ મીઠાઈઓ હોય પુરણપોળી છે મોહન થાય છે નેમાવળી અમારા ઘરમાં ઈશ્વરની કૃપાથી મારા સાસુ સસરા કાકાજી ને એ લોકો ને કોઈને એ લોકોને તો હ અમે અમારામાં તો એવું કેવાય કે ભાઈ. નાગરોને તો છે ને તમે પથ્થર ઉપર ગોળ નાખીને આપીનેે ને તો ખાઈ જાય એટલા બધા ગળપણ વાળા હોય. એટલે હું ગળું બનાવું ને. એટલે ગળ્યું એટલે ઇવન આજની સા આજની તારીખમાં પાંચેક વર્ષ પહેલા મારા જેતાાણી મળવા આવ્યા હતા મારા સાસ સુને ઘરે તો એમને પણ ચોકલેટ એટલી બધી ભાવે ને તો ઈ માંદા એને એમને એટેક આવ્યો હતો તો એમના માટે મો તું એક હેમ્પર બનાવીને લઈ આવ્યા છો. ચોકલેટ નું જેમ્સ ને કેડબરી ને ચોકલેટ ને ઈ પાછી એ એમણે એમના સિવાાઈ કોઈએ ખાધી નહી.
ઓકે.
અને બહાર થી આવે ને મારા જેઠાણીય લોકો તો એ લોકો પણ એમ જ કે કે ભાઈ તું આવે ને તો મારા માટે ચોકલેટ લઈ આવજે.
બરાબર છે.
સ્પેશિયલ મારા છોકરાઓ નું એક પેકેટ અલગ હોય ને મારા સાસુ નું એક પેકેટ અલગ હોય ચોકલેટ નું. અતિશય ભાવે એ કોઈ થાય કે આટલી બધી લોકો ના પાડે છે આ નહી ખાવાનું ગળપણ નહી ખાવાનું. ચોકલેટોમાં આ વધારે હોય કેલરી વધારે મળે પણ મને એમ થાય ત્યારે હું મારા ઘરમાં બધા લોકો ને ખાતા જઉં છું ને ગરપણ ને બધું ને એ લોકોને શુગર બોર્ડર પર નથી આવતું ને અત્યારે મને થાય કે આ લોકો ના શરીર માં સુગર ને બધું ચોકલેટ ને બધું જતું ક્યાં હશે.
નહી એ તો શરીરની તાસીર હોય કારણ કે અ કદાચ જો અ તમે કામ કરતા હો તમે એટલા બધા એક્ટિવ હો અને કામ કરતા હો તો કદાચ તમારું એટલું જે તમે ગળ ગળપણ ખા હોય એ તમારા તમારું શરીર અપનાવી પણ લે ઈ પણ એક હોઈ શકે અને એટલે શરીરની તાસીરો ઉપર છે એવું માનું છું અને ત્યાં શું છે કે વિદેશમાં લોકો ઇવન ચા કોફી પણ સાકર વગર ના પીતા હોય છે. એટલે એ લોકોને આ ટાઈપનું ગળ પણ કદાચ વધારે માફક આવતું હશે એવું હું માનું છું
હા હોય શકે પણ હું તમને એમ કઉ છું કે તમે ત્યાં જાઓ છો બરાબર તો મારી એક ફ્રેન્ડ પણ છે એમ કે કે ત્યાં ફોરેન કન્ટ્રીઝમાં સરેરાશ આયુષ્ય બહુ વધારે છે એક તો એવું એવું જાણવા મળે હમણાં ભાઈ ફ્રેન્ડ બીજી એની દીકરી ને મળવા ગઈ તી મને કે તેજલ અ નેવું વર્ષ નું વ્યક્તિ પણ તને એટલું ફટાફટ તેને એટલું હેલ્ધી દેખાય ને તો કે ક એ લોકો શુગર નથી ખાતા ને એ મારા મગજમાં એ વસ્તુ નથી ઉતરતી કે લોકો સુુગર નથી ખાતા ઓઇલ નથી ખાતા એટલે તંદુરસ્ત રે છે ને અહીંયા હું જેવી રીતના મારી સાથેની અમુક અમુક ફ્રેન્ડસ હોય ટીચર્સ હોય તો એ લોકો જેવું ડાયટિંગ ચાલુ કરે છે ને તેલ ખાવાનું ઓછું કરી નાખે કે શુગર બંધ કરી દે ભાતને ઘઉં ઓછા કરી નાખે શરીર તો સાથે બીજા બે રોગ લઈને આવે છે એટલે મને પણ કોઈ વાર વિચાર આવે કે થોડુંક ડઇટિંગ ના એવું કરીએ પણ પછી આ બધાને જોઉં ને એટલે થોડીક ગભરાઈ જાઉ છું કે ભાઈ પેલું આપણા મૌલિક એવા જ છે ને કે અ હ ઉંદર તોતા ઊંટ પેઠું હોય બકરું કાઢતા ઊંટ પેઠું ને પહેલા ના જમાનામાં એટલે અત્યાર સુધી તો આપણે સાસુસરાની સેવા કરીએ હવે કોઈ સેવા કરવા વાળું છે નહી એટલે એટલે એ એ વિચાર આવે કે ને આ બધું છે ને કોઈ ડોક્ટર ના ભોડે સાંભળેલું હોય કે એવું કઈ વસ્તુ હોય ને તો અલગ છે કે ભાઈ ચોકલેટો નહીં ખા એક બાજુ એવ કે કે ચોકલેટમાં કેલરી વધારે હોય થાક લાગે ત્યારે ચોકલેટ ખાઈ લેવાની ને એક બાજુ એમ કે તમારે ચોકલેટસ નહી ખાવાની એટલે જરાક થોડુંક અટપટું લાગે કે ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ
હા પણ ગુજરાતીઓ માટે તો હા ગુજરાતીઓ માટે તો કેહેવાય જ છે કે ગળ્યું એટલું ગળ્યું બાકી બધું ગળ્યું એટલે આપડ ત્યાં તો હરેક પ્રસંગે જોઈએ તો ઘરે પણળ પણ બનાવવામાં આવે કઈ પણ હોય નાને થી મોટો એટલે જ આમ તો જોવા જઈએ કે જન્મથી મરણ સુધી ઈવન મરણ ની પણ જે ક્રિયાઓ હોય છે એમાં પણ વડીલો માટે વડીલો જયારે ગુજરી જાય તો કેવાય છે કે એની પાછળ પણ ગળયું ખવડાવવામાં આવે છે બ્રાહ્મણોને અને બાળ બાળકોને તો એટલે આ કહેવત તો આપણા માટે બરોબર લાગુ પડે છે એવું મને લાગે છે એટલે આપણા માટે ચોકલેટ નહી એના સિવાય ન પણ કેટલું બધું ગળ્યું છે અને એ જીવનમાં વણાઈ ગયું છે
હાસ તો ને ચોકલેટ રક્ષાબંધન ને બધું બધું આવે ને એટલે બાપરે એમ થાય કે એમને હા એટલી ચોકલેટો એટલી ચોકલેટો મારી એક મારી એક અહીં એક ઓળખીતા છે એ પણ પાર્ટી માં ચોકલેટ ના ઓર્ડરો લે છે તો નહી નહી ને અ દસ થી પંદર દિવસમાં એ પચીસ પચીસ હજાર રૂપિયાની ચોકલેટો વેંચે છે કઈ નહી કરવાનું એક ડાર્ક ચોકલેટ લઈ આવે ને બીજું કઈક ચોકલેટ લઈ આવે એઈ બને ગરમ કરે મિક્સ કરે મોલ્ડ આવી રાખ્યા છે મોલ્ડમાં ભરે ફ્રીઝર માં મૂકે બે કલાક ને પછી
પેક કરીને હા એટક્ટિવ પેક કરીને મોક બરાબર છે. એટલે હા હા એટલે એ ચોકલેટ નો ગળ્યો વેપાર એમ કહી શકાય.
તમે એ ખાધી હોય ને એ ચોકલેટ તો તમે જરાય ન ભાવ્યો એના કરતા એના કરતા મને છે ને મારા કાકીએ એક રેસીપી શીખવાડીતી હતી અ પેલા મારી બિસ્કીટ, દૂધ નો પાવડર, સુુગર અને દૂધ આ ચાર વસ્તુને બે ચમચી કોકો પાવડર
હાં.
બે ત્રણે ત્રણ મિક્સર માં ગ્રાઇન્ડ કરી. ને પછી દૂધમાં હલાવીને પાણી સેટ કરી દેવાનું.
હમ્મ.
તમે જેવી ખાવી એવી ચોકલેટ મળે પણ ઈ મને હજુય ભાવે છે. પણ આ એ ડાર્ક ચોકલેટ વાળું તો નથી ભાવતું એના કરતા એમ થાય કે ચોકલેટ ન ખાવી સારી.
બરાબર એટલે હા તો મજા આવી. ઘણી ઘણી વાત. તો કરવાની હા હા હા ફરી મળીએે.
ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચોક્કસ આવજો.
આવજો.